આવે છે.
હા આવે છે, આવે કેમ છે
મજામાં આ કેમ છે
હા મજામાં મજામાં શું કરું છું હોગે હો ગય કામ
હા કામ સારું હો હો હ
કામ હો ગ મને ના બાલકા ન સારી આદતો કેવી રીતી લગવાની એ બાત મે જાાનકારી ચાએ છે
ઓકે તો તો ખૂબ મતલબ સુંદર અને જરૂરી વિષય છે કારણ કે બાલ પણ અને જો જે આદતે પડે એ ઘણી વાર આના જીવન સાથે છે રહે હેલો આવા
હા સાચું જો બાલક નાની એ ઉંમર થી સારી આદતોને શીખવાડે આવે તો ભવિષ્યમાં સારી જિમ્દારી અને સરકાર વ્યક્તિ વ્યક્તિ બની શકે છે
હા બિલકુલ સારી આદ તો કેવલ શિસ્ટ માટે નથી પણ સ્થ વ્યવહાર અભ્યાસ સંસ્કાર અને આત્મનિર્ભરતા માટે પણ ખૂબ જરૂરી છે
હા ના સારી આરતીતી માટે જરૂરી છે પહેલે તો એ કહે એ કહે કે બાલકાનો સારી આદતી લગવાડી શા માટે જરૂરી છે
હા કારણ કે આદતોથી બાળકો ન વ્યક્તિત્વ બને છે સ્યં પર ઉઠવું સમય પર ઉઠવું સમય સ્વચ્છ રહેવું આદતથી બોલવું અભ્યાસ કરવો અન્નને આદર કરવો શેર કરવો ખોટું ના બોલવું આ બધી યાદ તું બાલકાને સારા મનુષ્ય બનવાય છે ને
હા ના હા ના સાચી વાત હૈ ઇની આદત કેવલ રોજાની રૂટીન નથી પણ ચારિત્રની ભાગ છે
એકદમ જે બાલક નાના ઉમર થી સારી આદતો શીખે છે એ મોટો થઈને પણ જિમ્મેદારી બને છે
હા ના બાળકો ને જોઈ શીખે છે તારે મતે બાળકોને આદત શીખવાની સાથી પેલી રીત કઇ કે છે
સૌથી પહેલી વાત તો બાલકા બાળકો જોઈને શીખે છે મા માતા પિતા દાદા દાદી ઘરના મોટા લોકો જે કરે એ બાળક જોય છે આને ઇમિટેડ કરે છે
હા તો માતા પિતા ને સમય પર ઉઠ ઉઢે છે બ્ર નમ્ર નમ્રતા થી બોલે ફોન છે ઓવેરી બાલક પણ એ જ શીખે
બિલકુલ બિલકુલ એટલે બાલકને ઉપદેશ આપતા પહેલા પોતે ઉદાહરણ બનવું જરૂરી છે
હા ના હા ના સમય પર ઉઠવાની આદત ચલો હવે એક આદત પર બાત કરે છે બાલકાની હુવા એ ઉઠવાની આદત કેવી રીત લગવાડી
પેલા તો માતા પિતા એ પોતે રૂટીન બનવાવો બાલકાને રોજે કે જ સમયે સુતાડવું અને ઉઠાવું રાત્રે ખૂબ માંડું સુભી મોબાઈલ ટીવી અથવા ગેમની આપવી સવારે ઉઠે તારે પ્રેમ થી જુગાડું
હા ના હા ના ગુસ્સા થી ઉઠવા શું તો બાળક ચીડચીડુ બને છે ગય
હા સવારનો સમય આનંદી બનાવ જેમ કે સુરજ પ્રાર્થના હલવું સ્ટ્રેચિંગ પાણી પીવું ધીરે ધીરે આદત પડશે
હા ના હા ના આપ સ્વચ્છતાની આદત બોલું છું બાળકોની સ્વચ્છતાની આદત કેવી રીત શીખવાડી
રોજ નાહવું દાંત સાફ કરવું હાથ ધોવાું નખ સ્વચ્છ રાખવાના કપડા બદલવાના રમ્યા પછી હાથ પગ ધોવાના આ બધું નિયમિત કરવડું ને
હા ના હા ના કુય કે બાલકા ને આળસ કરે છે નાળકે એટલી આ કામને મજેદાર બને એ બનવાવી શકે જેમ કી રમ્યા સાથે હેન્ડવોશ કરવાનું સ્ટક રવાોર્ડ આપનાવે સ્વચ્છતા ચાર બ બનાવો
વાળતલે દબાવ કરતા મજેદાર રીતક અ અસરકારક છે.
હા ના કૃપયા આભાર માપ કરવાજે કરવાજે અમ સંસ્કારે આદતો કેવી રીત લગવાડી
બાલકાનો નાના ઉંમરથી કૃપયા આભાર કૃપયા આભાર માફ કરજો નમસ્તે આવજો જેવ શબ્દ વાપરા શિકવાના જ્યારે
હા ના નાના શબ્દ થી બલ્કલ વરતી ખુબ સુંદર બની છે
હા બિલકુલ આ આદતોથી નમ્રતા આદારની સભ્યતા આવે છે
આના ની આદર કરવાની આદત બાળકોને આના ની આદત કર કે આદત કેવી રીત શીખવાડી
પ્લેટમાં ઓછું પરસું પછી જોઈ તો વધારે આપ વ કિસાનની મહેનત કશે કરવું જેટલું જોઈએ એટલું જ લેવું એ શીખવાનું ભોજન બગડવાનું નહી એ સ્પષ્ટ કહવું
હા ના હા ના હ કવારી બાલ્કાની પ્લેટમાં વનુ લ ન છોડ દે છે
હા એટલે પ્રેમથી સમજાવું અ ભગવાન દ દેન છે એનો બગાડ કરવો નહીં.
હા ના વસ્તુ વ્યવસ્થિત રખવાની યાદ હોત બાળકોની ખુબ વસ્તુ સુ ફેંક દ છે ટોયચ ધર ઉધર કે એ સુધારવા શું કર કરાવવા
એને કામ પછી વસ્તુ જગ્યા એ મુકવી આ દત્ત શીખવાડવી રમ્યા પછી ટોયસ બોક્સમાં મુકવા સ્કૂલ બેગ તૈયાર રાખવી પુસ્તક સેલ્ફ માં મુૂકવા. શૂઝ ઠિકાણી રાખવા.
હા ના હા ના શરઆત. માં રોજ કરવાનું પડે છે હા પણ ધીરે ધીરે એવો સેલ્ફ ડિસ્ટ્રિકશન લાાઈન બન જાય છે.
આવે છે ને સમય પાડવાની આદત લગવાની છે બાલકા ન સમય
હા ના હ બોલાનું સમય પડવાની આદત કેવી રીત લગવાડી
હા એ માટે રૂટીન જરૂરી છે. ફૂટવાના સમય અભ્યાસનો સમય રમવાનો સમય ભોજનનો સમય સૂતાના સમય.
હા ના એટલે શેડ્યુલ બનાવે.
હા જો બાલકાને ખબર હોય. કે કયા સમયે શું કરવું તો એ વ્યવસ્થિત બને છે.
હા ના અભ્યાસ ન આદત બાલ ન નિયમિત અભ્યાસ અને આદત કેવી રીતે લગવાળી.
રોજ થોડો નિશ્ચિત સમયે અભ્યાસ મોટે રાખવો ફક્ત પરીક્ષા પહેલે એવું ન કરવું આડસ માટે શાન જગા આપવી હોમવર્ક પછી થોડા બ્રેક અથવા રીિવોર્ડ્સ આપી શકાય.
હા ના હા ના સારે માતા પિતા ગુમે પડે છે ત્યારે બાલકાની અભ્યાસ વધેરે ન ગમે
બિલકુલ દવા કરર્તા પ્રોત્સાહન વધદારી ઉપયોગી છે.
હા ના વાચનની આદત બી બહુત અચછી છે પુસ્ત વાચનની આદત કેવી રીત લગવાડી?
બાલ્કને ઉમરનુસાર રંગીન પુસ્તક ચિત્રકથા નાની મોરલ સ્ટોરીઝ આપવી રોજ દસ પંદર મિનિટ ર્રેડિંગ ટાઈમ રાખવો માતા પિતા પણ સાથે બસીને વાંચે તો અવસર વધારે થાય.
બેડ ટાઈમ સ્ટોરી પણ ખૂબ સાર ઉપાય છે
હા એથી બાલકોનું ઇમેજિનેશન પણ વધે અને ભાષા પણ સુધારે
હા ના ના સાચી વાત હ સ્ક્રીન ટાઈમ નિયંત્રણ કરવા હોય એ આજ કલ બાલકોોની મોબાઈઇલ ટીવી ટટેબલે ટટેબ પલેટ ખૂબ વ્યસ્ત રહે છે એ કે કે કોપી રીત કંટ્રોલ કરવા કરવાઉ
હા સૌથી પહેલા આ ઘરમાં નિયમ બનવો કે ભોજન મોબાઈલ નહીં. સુતાના પહેલી સ્ક્રીન નહી મર્યાદિત સમય માટે જે ટીવી અથવા મોબાઈલ એજ્યુકેશન કન્ટેન્ટ પસંદ કરવું સમય બાકી આઉટડોર પ્લે ડ્રોઈંગ રીડિંગ ફેમિલી ટોક માટે રાખું.
હા ના હા ના જો માતા પિતા પણ સતત ફોનમાં રહે છે બાલકાને સમજાવવાનું મુશ્કેલ બન જાય છે
એકદમ નિયમ બધા માટે હોવો જોઈએ
હા ના શેર કરવાની કે આદત શેર કરવાની કે આદત કેવી રીત શીખવાડી
નાના ઉંમરથી આપનું મળીને વાટીને આ ભાવના શીખવાડી ટોયઝ રંગ સ્નક્સ પુસ્તક આ બધું શેર કરવું શીખવાવું
હા ના આને શેર કરવાના બાલક આવધો ચલ્ આ બન બને છે
હા અને એથી દયાળુતા અને મૈત્રી ભાવ પણ બધે છે
સત્ય બોલવા સત્ય બોલવાની આદત
હા બાલકા ન ખોટું ન બોલવાની આદત કેવી રીતે લગવાડી
બાળકો નો ખોટો ન બોલની કે આદત કેવી રીત લગવાડી
સૌથી પહેલા માતા પિતા એ પોતે બાલક સામે જૂઠ ન બોલવું બીજું જો બાલક ભૂલ કરે અને સાચું કહી તો તુરંત ખુબ દાટ ન પડવી નહી તો ડરે એ ૂઠ બોલવા લાગે
હા ના હા ના સાચી વાત હૈ બાળકોની ભાવો ની આવની જ આવી સોચું બોલો છે તો સમજાવું સમજાવું મદદ કરવાની આદત ઘરકામાને મદદ કરવાની આદત પણ શીખવાડી જાય ને
જરૂર ઉંમર અનુસાર નાના કામ આપી શકાય જેમ કે પોતમું ટોય મૂકવું પાણીની બોટલ ભરવી ટેબલ પર ચમચી મૂકો બેગ તૈયાર કરવું કપડા ફોલ્ડ કરવામાં મદદ કરવી
હા ના હ ના સાચી વાત હૈ આપે બાત કરચ બહુત અચ્છા લગે છે અને કામાની મહત્વપૂર્ણ બાત હોય છે ઠીક છે બાદમાં બાત કરું છું આપશે